કેમ
હા ઈ હો મજામાં તું કેમ છે
હું પણ મજામાં છું આજે લંચમાં શું લાવી હતી મેં જોયું નથી
આજે હું લંચમાં મેથીના પરાઠા દહીં અને અથાણું લાઈ હતી
હું તો વેજ ફુલાવ અને રાયતું લાવી હતી મારી સરસ બનાવે છે
વાહ મને ફુ ફુલાવ ખૂબ ગમે છે ખાસ કરીને જ્યારે તેમાં ગાજર વટાણા અને ફણ ફણસી હોઈ
બિલકુલ એથી તો સ્વાદ વધે સ્વાદ પણ વધે છે અને પોષક તત્વો પણ મળે છે.
હા જેથી જેથી આપણા આપણા શરીરને સારું પોષક તત્વ મળી શકે તું રોજ ટિફિન પૂરો કરે છે.
બિલકુલ મોટા ભાગે તો પૂરતું જ કરી દઉં છું ખોરાક બગાડવાનું મને ગમતું નથી.
સાચું છે ઘણા ઘણા લોકોને પૂરતું ખાવાનું મળતું નથી એટલે ખોરાક નો બગાડ ન કરવો જોઈએ.
બિલકુલ મારા ઘરે પણ મમ્મી હંમેશા આજ શીખ્યું છે.
હા અને તારો મનપસંદ ખોરાક કયો છે.
મને મને પનીર બટર મસાલા અને પનીર મ મસાલા અને નાના અને જીરા રાઈસ બહુ ગમે છે.
હમ મને તો મને તો પાઉભાજી ઢોસા અને મંચુરિયન ખુબ ગમે છે.
તો અ ડોસા તો મને પણ બહુ ગમે છે ખાસ કરીને નારિયેળની ચટણી સાથે
અને સાંભર પણ ઢોસાનો ઢોંસા વગર અધૂરો છે.
સાચી વાત તું ક્યારે ઘરે ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
હા એક વાર કર્યો હતો સરસ બન્યો હતો સરસ ના બન્યો હતો.
મારી સાથે પણ એવું જ થયું
તને ગુજરાતી વાનગીમાં શું સૌથી વધારે ગમે
મને ઢોકળા હાંડો ખમણ અને ઊંધિયું ગમે છે તને
મને ખીચડી કડી થેપલા અને ફાફડા બહુ ગમે છે.
જલેબી તો ગુજરાતની ઓળખ છે.
હા એ તો સાચું છે ખાસ કરીને દશેરાનો દિવસ હોય ત્યારે
બિલકુલ તો ફળોમાં શું ખાય છે.
હા રોજ રોજ બરોજ ખાવાનો પ્રયત્ન કરું છું મને કેરી સફરજન અને તરબૂજ ખૂબ ગમે છે.
મને પણ કેરી સૌથી વધુ ગમે છે તેને ફળો નો રાજા કહેવામાં આવે છે.
સાચું કેરી કેરીનો રસ પીવાની મજા જ કઈ અલગ છે અને રસપુરી તો વાત જ અલગ કેવાય
બિલકુલ આ ખાવાથી મન ભરી જાય છે અને ઉનાળામાં ઠંડુ ટરબુચ ખાવાનું પણ બહુ સારું લાગે છે.
હા તે શરીરને ઠંડક આપે છે.
બિલકુલ તું શાકભાજીમાં ખાવાનું શું પસંદ કરે
હા પણ કેટલીક શાકભાજી ઓછી ગમે છે.
જેવી કે કઈ
કારેલા દૂધી વગેરે
મોટા ભાગના લોકો કારેલા ગમતા નથી.
હા પણ મમ્મી કહે છે કે ત્યાં આરોગ્ય માટે સારા હોય
હા બિલકુલ તેથી ક્યારેય ખાઈ લેવા જોઈએ
તો એને જંક ફૂડ કેટલું ગમે છે.
મને જંક ફૂડ માં પીઝા બગ અ ફ્રેન્ ગમે છે હું પણ હું મહિના મા એકખા દ્વાર જ ખઉં છું.
હ પણ વધારે જંક ફૂડથી વજન વધી શકે અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે જેથી આપણે જંક ફૂડ નું ખોરાક ઓછું લેવું જોઈએ
બિલકુલ ડોક્ટર પણ એ એ જ સલાહ આપે છે જેમ એકાદ વાર મહિનામાં એક વાર ખવું જોઈએ જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય
બિલકુલ તું દિવસમાં કેટલું પાણી પી છે.
હું લગભગ આઠ ગ્લાસ તો કેટલું પી છે.
હું પણ એટલું જ પી પીવાનો પ્રયત્ન કરું છું પણ આઠ ગ્લાસ તો નથી પીવાતું.
બિલકુલ પાણી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે એ માટે, પાણી પીવું જોઈએ અને અ પાણીથી હાઈડ્રેટ રહેવું જોઈએ તેથી આપણા શરીરમાં લોહી વધે, અને સ્વાસ્થ્ય સુધરે.
હા એ વાત તો સાચી છે, તું નાસ્તામાં શું લે છે?
હું ક્યારેક ભોવા ક્યારેક ઉપમા તો ક્યારેક દૂધ અને બ્રેડ ખઉ.
હું પણ આવું જ ખાઉં છું, ક્યારેક પરાઠા પણ.
ના તો છોડવું જોઈએ નહી.
હા કારણ કે નાસ્તો દિવસ ની શરૂઆત માટે ઊર્જા આપે છે.
બિલકુલ ઊર્જાની તો જરૂર સૌને પડે છે, તની મીઠાઈમાં શું ગમે છે?
મને મીઠાઈમાં ગુલાબજામુન રસગુલ્લા, આઈસક્રીમ એવી એવું ગમે છે, અને તને?
મને પણ ગુલાબ જામુન ખૂબ ગમે છે.
ચોકલેટ આઈસક્રીમ અને કે વેનિલા આઈસક્રીમ તને શું ગમે છે?
મને તો ચોકલેટ ગમે છે. જેતાની શું બ છે?
હું પણ ચોકલેટ જ ખાવાનું પસંદ કરું છું, તે ટેસ્ટી હોય છે.
તું ક્યારે કોઈ નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ઘરે?
હા મને એક વાર પાસ્તા મેં એક વાર પાસ્તા બનાવ્યો હતો.
કેવો બન્યો કેવો લાગ્યો?
બધા લોકોને બધા લોકો એ વખાણ કર્યા હતા કે સરસ બન્યો.
પછી તે વખત ખાણ કેવા કર્યા પછી તો મને પણ શીખવડ છે.
હા બિલકુલ, તું શું બનાવી લે છે?
મેં
અ સેન્ડવિચ મેગી સારી બનાવું છું.
હા એ તો બહુ સારું રસોઈ શીખવી શીખવી સારી બાબત છે.
હા ભવિષ્યમાં કામ લાગશે.
તને બહાર ક્યાં ખાવું જવું ગમે છે?
મને પીઝઝા ખાવું જેવું ગમે છે.
મને મને પણ, ઘરનો ખાવાનું ખાવું સૌથી સારું છે.
બિલકુલ ઘરનું ખાવાનું, ખાવું સ્વચ્છ અને તાજો હોય અને સેહત માટે સારું જ હોય, તેથી ખોરાક આપણા શરીરમાં જાય અને સ્વાસ્થ્યને સારું રાખે એ માટે, ખોરાક આપણા જીવનનો ખૂબ મહત્વનો ભાગ છે.
હા ખોરાક ખોરાક યોગ્ય ખોરાક યોગ્ય થી આપણા શરીરને મજબૂત બનાવે છે.
બિલકુલ, અને ખોરાક થી સારી ચુસ્તી બની રહે છે શક્તિ આવે છે. અને મન પણ ખુશ રહી છે.
એ વાત તો સાચી છે આપણે સંતુલિત આહાર લેવો જોઈએ જેથી, આપણું શરીર મજબૂત રહે અને તંદુરસ્તી બની રહે.
બિલકુલ. એટલે કે સંતુલિત આહાર તો ખૂબ જ જરૂરી છે સંતુલિત આહાર જેવો કે અનાજ દાળ દૂધ. કળું, શાકભાજી અને પૂરતું પાણી જરૂરી છે.
એ વાત તો સાચી છે, અને જંક ફૂડ ખાવાનું ઓછું કરવું જોઈએ.
બિલકુલ. જંક ફૂડ તો મહિનામાં એકાદ વાર ખાવું કે ખાવું જ ન જોઈએ. એટલે ખૂ ઉ સૌથી ઓછું જંક ફૂડ કરવું જોઈએ આજે ખોરાક વિશે વાત કરીને ઘણું શીખવા મળ્યું હતું.
હા આ એ ખોરાક આપણે આપણા માટે એક સાર શરીર નું એક તાકત છે અને મજબૂત બનાવી શકે.
બિલકુલ ખોરાક વિશે વાત કરીવી ખૂબ જ મહત્વની અને ખૂબ જ જાણકારી હોવી એ ખૂબ જરૂરી છે. ખોરાક એ આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે અને પૂરતો ખોરાક અને સારું ખોરાક ન હોય તો આપણા જીવનમાં કોઈ મહત્ત્વની વસ્તુ ન હોય.
એ તો સાચું છે સારું સ્વાસ્થ્ય એજ તો આપણી મોટી સંપત્તિ છે.
બિલકુલ. હમ્મ આજે ખોરાક વિશે વાત કરીને ઘણું શીખવાનું મળ્યું અને સ્વાસ્થ્ય માટે મોટી સંપત્તિ ખોરાક જ છે એ મહત્વ પણ મને જાણવા મળ્યું આ વિશે તમારી સાથે વાત કરી ખુબ જાણવાનું મળ્યું તે માટે આભાર.
મને પણ ચાલ હવે ક બહુત ટાઇમ બહ ટાઈમ થઈ ગયો છે.
બિલકુલ અ તમારો સમય બગાડવા માટે હું માફી માંગુ છું.
હા ચાલ બાય.
હા બાય.